ગુરુદેવ દત્ત બાવના
ભાવના બેન બોલો
હા વલસાડથી હનુમાન મંદિર આવ છે હનુમાન મંદિર
કઈ જગ્યા છે તમારું
સ ક ઠરા
હા એ કઈ જગ્યા આયલું છે પને રાજ હા
તે આ એની બાજુમાં
બરાબર એની બાજુમાં ડુંગરની બાજુમાં છે રસ્તો બરોબર છે જવાનો અચ્છા કેટલું મોટું મંદિર છે
એ તો કઈ કેટલું મોકલ છે
અચવાનું નહિ
મોટું મંદિર છે એમ કવાનું હલો કેટલું જૂનું મંદિર છે
વર્ષો પુરાના
તો એ દસ સો વરસ પાંચસો વર્ષ કેટલા વરસ
સો વર્ષ
સો વર્ષ જેનું છે છે તો તો બઉુ જુના હનુમાનજી દાદા ગડા હશે તો ત ના ના રિનોવેશન કર્યું ને હમણા નવું બનાવ્યું છે ને આખું હા કેટલી કેપેસિટી છે માણસોની અલવાઈ ગ અલ વઈ ગયા કેટલી કેપેસિટી છે મંદિર પાંગણ ની પણ એટલે એજ વાત કરી બાર મિનિટ વાત કરવા ભાઈ એટલે જ વાત કરે આ બધી વાત હ કમસે કમ બે હજાર માણસો પાંચ હજાર માણસો રોકાઈ શકે એટલું મોટું લાગે છે મંદિ તમારું
હમ
સમજી ગયા આ બધી ધીરે ધીરે નાની નાની વાતો કરવાની અને સમજવાનું કેવી રીતના વાત કરવાની કે કોઈ બી ટોપિક લઈએ મંદીર નો ટોપિક લઈએ રોડ નો લઈએ કોઈ દરિયા ન લઈએ દર તિથલ
તિથર વર્ષમાં એક બેવાર જોઈએ
બસ એક બે વાર જ જાઓ છો કેમ ગરડા થઈ ગયા તમે
તો અમે લઈ જતા નથી તો
અચ્છા
વા
હેન્ડીકોપ છે હાથ પગ તૂટેલો છે તમારો અચ્છા ક્યાં વાગ્યું તમને પગમાં ક્યાં વાગ્યું પગમાં કઈ ઢીચણ માં વાગ્યું છે એડીમાં વાગ્યું છે કે આંગળમાં વાગ્યું છે કે છાપામાં વાગ્યું. હમ્મ.
હા.
ક્યાં વાગ્યું છે?
પગમાં.
ચાલો રવા દો પગ એટલે ચલાય તો છે ને. અચ્છા ભરતી કરવા પડશે કસ્તુરબામાં.
ત્યાજ કરવા
કઈ વાંધો નઈ મેડમ તમે હશો તમને વધારે દુખાવો લાગતો નથી એટલે હસતા લાગો તમેં.
આ તો બઉ જૂનો દુખાવઓ હોય છે.
અચ્છા બઉ જૂનો દુખાવો છે અચ્છા પરણીને તરત નો દુખાવાનો છે.
પરણી તરત નો છે.
અચ્છા અચ્છા તો તો બરોબર છે તમારે વિટામિન ડીની કમી છે એટલે.
હા.
તો વિટામિન ડીની ગોળીઓ ખાવા મડો કાલથી.
બી ટવેલ ની કમી છે.
બી ટ્વેલ નઈ વિટામિન ડી ખાવું પડે હાડકા માટે.
અમે બેને બી ટ્વેલ છે.
ઓકે. કઈ વાંધો નહી તમારી દીકરી શું કરે છે?
સાસરે ગય.
કઈ જગ્યા એ ગઈ છે?
અમદાવાદ મણિનગર. અમ અમદાવાદ મણિનગર.
અમદાવાદ મણિનગરમાં અચ્છા અચ્છા તો શું હાઉસવાઈફ છે કે જોબ કરે તમાર દી
એ પાર્લર નો કર છ.
પાર્લર રસોઈ નથી બનાવતા?
જોબ નઈ કરતી પાર્લર નું કર છ.
અચ્છા એટલે ઘરેથી પાર્લર નું કરે છે પણ રસોઈ બનાવે છે ને. હા તો બરાબર છે. બરાબર કેવી દેખાય તમારી દીકરી. તમારી દીકરી કેવી દેખાય છે?
મારી દીકરી મારા જેવી દેખા
અચ્છા એમનું એમનું વજન કેટલું હશે દીકરી ન તમારું.
એ બધું કઈ કેવાનું હોય હમણાં વધી એ ગ્યું હોય.
પણ તોય અંદાજ કેટલું હશે વજન સો કિલો બસો કિલો ત્રણસો કિલો શીતેર પાસઠ કિલો તો તો સારું સારું કહેવાય એમના કેટલા દીકરાઓ છે?
એક દીકરીન દીકરો.
અચ્છા એ લોકો શું કરે છે? એ લોકો શું કરે છે?
બસ.
ચાલુ રા
હા બોલો.
તો નવી સ્કૂલમાં કઈ ચેન્જ કર્યું એવુ વાત સાંભળી છે. સાચી વાત છે કયા એરિયામાં છે?
એ કયા એરિયા માં છે.
ગોતામાં છે ગો
માં ગોતામાં
ગોતામાં ગોતા ખાવાના ત્યાં, જો બરાબર! અચ્છા! ઉં એક સવાલ કરું તમને? તમે સવારે યોગા કરો છો?
નથી કરતી કોઈ વાર કરું.
તો રોજ કરો ને ભઈ શું પેટમાં દુખે છે રોજ કરવામાં?
ટાઈમ નથી મળતો.
અચ્છા! સવારમાં ટાઈમ નથી મળતો તો સવારમાં શું અ પહાડ તોડવા જાવ છો.
તમને હશે ને જ રાખ
સવારમાં ક્યાં જાવ છો તો પત્થ પથ્થર તોડવા જાવ છો કે તા ટાઈમ નથી મલતો, ટાઈમ અડધો કલાક આપ આપણા શરીર માટે ના કાઢીએ તો પછી આપણું શરીર કેવી રીતના તમે કો છો એમ મારું બાસેઠ વર્ષ નું છે. તેની પાસે ખાલી ધશરડુંસ સ યદુજ કરાયા કરો એના કરતા થોડું યોગા કરો થોડો સારા ખોરાક લો. ખાંડ ઓછી ખાઓ, ગોળ નું વધારે સેવન કરો. ખ્યાલ આયવો તમને? તમે વર્ક અ વાઈફ છો એટલે તમારે વર્કિંગ તો રહેતું જ હશે?
બઉ વર્કિંગ નોકરીયાત કરતા હાઉસવાઈફમાં વધારે.
એમ કેટલા કલાક તમે બ રસોડામાં આટા મારો છો?
આ આખો દિવસ રસોડામાં જ હોઈ.
બરાબર પણ તમે કોઈ સ્ટેપ ગણ્યા છો કોઈ દિવસ કેટલા સ્ટેપ ચાલ્યા છો રોજના
તે ગણ્યા ગણાય ની, વિણ્યા વિણાય ની એવા હોય.
અચ્છા! તો એ તમારા અબલમમાં આઈછે, ઓકે નો ઇસ્યુ.
મારા છોકરાના છોકરા જોડે ટાઈમ જતો રે છે.
છોકરા ના છોકરાનું નામ શું છે કલ્પ નામ છે, કેટલા વરસનો છે કલ્પ?
કલ્પ છે એક વરસ નો, એક વરસ ને ત્રણ દિવસ.
ત્રણ દિવસ અચ્છા તમને બરોબર યાદ છે હ તો કલ્પને તમે તમે કલ્પ કેમ નામ પાડ્યું છે?
એની રાશિ પ્રમાણે.
ઓકે રાશિ કઈ છે એમની?
કોને કઈ રાશિ કઈ રાશિ મિથુન-મિથુન
એક જ વાર બોલવાનું. બે વાર બોલવાની જરૂર નથી, મિથુન અચ્છા અચાનક યાદ આવે તમને હને બરાબર કઈ વાંધો ની બેન.
કઈ વાંધો ની હ.
આજે શનિવાર છે, તો હનુમાન ચાલીસા કેટલા કર્યા તમે?
આઠ. તમે કેટલા કર્યા?
મેં ત્રણ કર્યા, એમાં બે અધુરા છે એટલે એક થઈ ગયો છે એમાં તમારો આ એટલે પછી શું કરું ફોન પર વાત કરવી પડેને
વાત કરો તો આધા અટકી ક્યાં ગયા
હું જરા જોઉં છું કેટલી મિનિટ થઈ તે. બોલો. બીજું ચપ્પલ પહેરી ના આવ્યા છો તમે કે બુટ પહેરી આયા છો?
કઈ વાંધો નઈ તમને પ્રાણાયામ આવડે છે કેવી રીતના પ્રાણાયામ કયા કયા કરો છો તમે?
સૂર્ય નમસ્કાર
અરે પ્રાણાયામ ની વાત કરું છું આસનની વાત નથી કરતો મેડમ પ્રાણાયામ કયા કયા કરો છો અનુલોમ વિલોમ ભસ્ત્રિકા કપાલભાતી પછી
એટલે આ બધું લેસન છે સમજી ગયા આ વાત કરવા માટે ટોપિક જોઈએ ને તમે કરો છો યોગા એટલે પૂછું છું તમને હા કય વાંધો નહી તમે સરસ વાત કરી હા
હા કેટલી મિનિટ થઈ ભાઈ
હમ્મ.
હવે અમારે બોલો પતી ગ્યું
અડતાલીસ મિનિટ થય છે બીજું કે તમે લોન પર બેઠા છો લોન પર બેઠા છો ઘાસ પર અરે ઘાસ નઈ લોન કેવાય એને
ઘાસ પર ઘાસ લોન તો નઈ ખબર
અચ્છા ઘાસ પર બેઠા સારું છે રોજ ઘાસ પર સવારે ચાલવું જોઈએ તમારે તો આંખો નો તેજ વધે છે તમારા ચશ્મા હોય તો ઉતરી જાય સમજી ગયા.
હમ
તમારા જેઠને બધા ક્યાં ગયા છે
બધું ફરવા ગયા છે પાવાગઢ ડકોર
પાવાગઢ ડાકોર એમ પછી રિટર્ન ક્યારે થવાના છે
કાલે સાંજે
કાલે સાંજે અચ્છા અચ્છા અચ્છા
વાંધો નહી હવે એક તમે ગીત ગાઓ તમને ગમતું ભજન ગાઓ અથવા ગીત ગાઓ
તમે એ ગીત ગાઈ શકો છો ભજન ગાઈ શકો છો ફેવરિટ બે લીટી પણ ગાસો તો અમને આનંદ થશે
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ આજે શનિ શનિવાર કે નહી આજે આજે શનિવારે એટલે શ્રીરામ ભગવાન નો
સોરી હા મારી ભૂલ થઈ ગઈ મેં ભજન કીધું ને તમે ધૂન ગાઈ નાખી વાંધો નથી ચલો હવે હું એમ કહું તમે એક ભજન હું તમને સંભળાઈ દવ
હા
મારા હૈયા કેરો હાર. એક અવધૂત મારા હૈયા કેરો હાર મારા દત એક આ બાજુ એક અવધૂત દત્ત એક વધધુ મા હતા કેરો હાર એક વધુઆ ભજન છે. ને નારેશ્વર ના બહુ મોટા સંત થઈ ગયા જે રંગ અવધુત રંગ અવધૂત શ્રી રંગ દૂત ના નામે પ્રચલિત છે. અને નારેશ્વર એમનું. સ્થાન છે. ત્યાં એમને ચાલીસ વર્ષ તપ કરર્યું છે.
હમ
અને બઉ સરસ જગ્યા છે. એટલે બઉ પવિત્ર સંત છે અને નર્મદા કિનારે આવેલું છે. કોઈક વાર જવાનો લાભ મળે તો લેજો અને વધારે વાત નથી કરતા મ કાલે પાછા જો ફોન કરશે જય ગુરુદેવ દત્તા. અગિયાર મિનિટ ઓગણ ચાલીસ મીનિટ અગિયાર મી ઓગણ ચાલીસક અ ક્યા શ